કૃષ્ણબેન કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું એ કપ શરૂ થયું?
ડિજિટલ ઇન્ડિયા નો મતલબ શું છે?
અ એનો મતલબ એ ભારતની ટેકનોલોજીથી જોડવો હર કામ ઓનલાઈન હર નાગરિક ડિજિટલ
એપ શુંરૂ થયું.
એક જુલાઈ દો હજાર પંદ્ર માં મોદીજી એ શુરુ કર્યું હતું.
ડિજિટલ ઇન્ડિયાનો મુખ્ય મકસદ શું છે.
આ તીન મક્સદ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે દુસરો ડિજિટલ સર્વિસ છે તીસરો ડિજિટલ સાક્ષરતા માં છે.
ગામમાં ઇન્ટરનેટ કેવી રીતે આવશે?
ભારત નાઇટ પ્રોજેક્ટથી હર પંચાયતને ફાઈબર ઓપ્ટિંગથી જોડવાની છે.
સરકારી કામ ઓનલાઈન થવા થવાથી ફાયદો?
હા લાઇનમાં ઊભાની રવ્યૂ પડે રિશ્વત ઓછી કામ જલ્દી થાય.
ઉદાહરણ આપો તો?
આધાર ડિજીલોકર યુપીઆઈ ઉમંગ એપ ઈ હો હોસ્પિટલ એવમ પાઠશાળા હતી.
યુપીઆઈ શું છે?
યુનિફાઈડ પેમમેન્ટ ઈન્ટરફેસ ફોનથી દો સેકન્ડમાં ટ્રા પૈસા ટ્રાન્સફર કરે છે જે ફોન પે જીપે પેટીએમ ગરીબ લોકો યુપીઆઈ યુઝ કરી શકે જે નાઇન્ટી નાઇન ડાયલ કરે તો બિના એન્ટર પણ યુપીઆઈ ચાલુ થાય.
હા ડીજીલોકર ને ફાયદો શું છે?
માર્કશીટ લાઈસન્સ આધાર સ ફોનમાં સુરક્ષિત રાખો તો તે ઝંઝટ ખતમ ઓર ઇનામ મંડી પીએમ કીસાન પોર્ટલ મોસમથી જાાનકારી એપ પર ઓર વિદ્યાર્થી નુ સ્વયં દીક્ષા ઓનલાઈન ક્લાસ ફ્રી કોર્સ ડિજિટલ લાઈબ્રેરી ઓ મહિલાઓ માટે
મહિલા ઈ હા ઈ હા મુદ્રા ઓનલાઈન સેલ્ફ હેલ્પ ગ્રુપ ડિજિટલ સાયબર ક્રાઇમનો ડર શું છે?
હા એટલે સાયબર સુરક્ષા જરૂરી છે ઓટીપી કિસીને ન આપણે સ્ટ્રોંગ પાસવર્ડ રાખો. એ જે ગામમાં બુઝુર્ગને ટેકનોલોજી ના આવડે તો- - સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર એનામાં મદદ મળે છે ડિજિટલ ઇન્ડિયાથી નોકરી- - એજ ડેટા એ- - સાયબર સિક્યોરિટી એપ ડેવલપર ડિજિટલ માર્કેટિંગની નઈ નોકરી- -
હા સ્ટાર્ટઅપ ના મદદ મળે છે.
હા એકદમ તમે સાચું થયું સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડિંગ- - ઇન્ક્યુબેશન સબ ઓનલાઈન મળે છે.
એલ્પમાં ડિજિટલ શું છે?
ટેલિમેડિસિન ઈ સંજીવની આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે.
સુન ચુનૌતી શું છે?
ઇન્ટરનેટ સ્લો, બિજલીની સમસ્યા, ડિજિટલ- - અનપડતા ભાષાની સમસ્યા ઓર એના સમાજના- - સમાધાન શું છે?
સસ્તા ડેટા સોલ ભાષામાં- - એપ ટ્રેનિંગ વિદેશમાં ભારતનું નામ
યુપી આઈ અબ યુ એ ઈ સિંગાપુરમાં પણ ચાલુ છે દુનિયા ભારતનું ડિજિટલ મોડલ શીખે છે.
આપને શું કરે શીખાય?
ખુદ ડિજિટલ સાક્ષર બનીએ એક બુઝુર્ગ યુપીઆઈ શીખાવીએ ઓનલાઈન ફ્રોડ થી બચાવીએ.
ચલો સંકલ્પ લી લેવીએ ડિજિટલ બનો સક્ષમ બનો. જય ડિજિટલ ઇન્ડિયા.
આ ડિજિટલ ઇન્ડિયાના આજે પાંચ ફાયદા બતાવું પારદર્શિતા એ જે ભ્રષ્ટાચાર ઓછો. સુવિધા ઘર બેઠા કામ સરકારી કામ કરવીશું. રોજગાર નઈ ટેકનિકલ નોકરી આવશું શિક્ષા પ્લસ સ્વાસ્થ્ય ગાવ સુધી સુવિધા એ છે આર્થિક ગ્રોથ કેશલેસ ઇકોનોમી કરની
હા ડિજિટલ ઈન્ડિયા થી ગામનું જીવન કેવું બદલ્યું?
પહેલે રાશન કાર્ડ માટે તીન ચક્કર લગાવના પડતા હતા હવે ઈપીડીએસ કે ઘર બેઠા અના અનાજ નો સ્ટેટસ મળે છે.
બિજલીનું બિલ
હવે યુપીઆઈ થી એક મિનિટમાં બિલ પે ઓ પેન્શન નો પૈસા
ડીબીટી ડેટ ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર બીચમાં કોઈ દલાલ નહીં થા. સીધાા ખાતામાં પૈસા હતા‌. એ જે કોવિડમાં ડિજિટલ ઇન્ડિયાના કેવી મદદ થઈ છે?
હા કોવિન એપથી વેક્સિન સ્ટોલ, બુકિંગ, આરોગ્ય સેતુ થી જાણકારી સ્કૂલ ઓનલાઈન મળે છે. ન્યાય વ્યવસ્થામાં ડિજિટલ ઇ કઉટ વર્ચ્યુઅલ સુનવાઈ કેસ ન સ્ટેટસ ઓનલાઈન સમય અને પૈસા બંધ બચે છે.
પોલીસ માટે
સીસીટીવી એનએસ ઓનલાઇન એફઆઈઆર ખોયા મોબાઈલ ટ્રેકિંગ
ઓ ટેક્સ સિસ્ટમ શું છે?
જીએસટી પોર્ટલ આઈટીઆર
રેલવેમાં શું બદલ્યું?
આઈ આર સીટી સી ઓનલાઈન ટિકટ લાઈવ ટ્રેન લોકેશન, ડિજિટલ પ્લેટફર્મ ટિકટ
ઓ જનધન ખાતા યુ પી આઈ આર યુપી અ ફિફ્ટી કરોડ લોકો પહેલી બાર બેંકમાં આવ્યા એ જે છોટા દુકાનદાર ક્યુ આર કોડથી પેમેન્ટ, લોન ઓ ઓનલાઈન જી એમ પોર્ટલ પર સરકારી સામાન બેચ્યો છે ઓર પર્યટનમાં ઈ વિઝા, ઓનલાઈન બુકિંગ, ડિજિટલ ગાઈડ ગાાઈડ પેમેન્ટથી યુ પી આઈથી પેમેન્ટ એ જે ઈસલિએ સરકાર બા બાઈસ ભાષામાં એપ બના રહી છે આવાજથી કમાન્ડ
હા ઈસીલ દિવ્યાંગ લોકો માટે
સુગમ્ય ભારત એપ, સ્ક્રીન રીડર, એપ સાઈન લેન્ લેંગ્વેજ વિડિયો એ જે ડેટા સસ્તો કેવો થયો?
હા દો હજાર છબ્વીસમાં વન જીબી ઢાઈસો રૂપિયા હતું. હવે દસ રૂપિયા જીઓ ક્રાંતિથી સબ સંભવ થયું ફાઈવ જી નો સફાયદો શું છેે?
તેજ ઈન્ટરનેટ, ટેલીસર્જરી, સ્માર્ટ ખેતી, સેલ્ફ રાઈડિંગ કાર. સાયબર સુરક્ષા માટે સરકાર અ સી ઈ આર ટી ઈન સાઈબર ક્રાઇમ હેલ્પલાઇન નાઈન્ટીન થર્ટી, ઓવન અવેરનેસ કેમ્પેન શુરું કરીશું.
હા ફેક ન્યૂઝનો ખતરો શું છે?
ઈશલીયે પી આઈ બી ફૅક્ટ ચેક, ડિજિટલ સાક્ષરતા જરૂરી છે.
હા બચ્ચે મોબાઈલમાં ગેમ જે ખેલે છે
સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરો, દીક્ષા બાાયજુસથી પઢાઈ પણ કરાવો. પ્રાાઈવેસીનુ સવાલ એ જે ડાટા પ્રોટેક્શન એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તમારો ડ તમારો ડેટા તમારો છે?
હા સરકારી એપ સુરક્ષિત છે કે?
એકદમ સાચું થયું હા ઉમંગમાં બારાસો પ્લસ સર્વિસ એક લોગીનથી સબ કામ કરી શકે.
ડિજિટલ ઈન્ડિયાથી પર્યાવરણ શું છે?
પેપરલેસ ઓફિસ, ઈ ટિકિટ ઈ બિલ જાળ બચત
ત્રિમોન્ટ જોબ શું છે?
રિમોન્ટ જોબ એ જ પ્રિલાન્સર ગામમાં બેઠા વિદેશી કંપની માટે કામ કરી શકીએ.
ઓર મહિલા ઉદ્યમી?
હા ઈન્સ્ટાગ્રામ, મિશો પર ઘર બેઠા બિઝનેસ કરી શક્યું એ જે ચુનવતી ડિજિટલ ડિવાઈસ શહેર અને ગામમાં અંતર અને જે પીજી એમ દિશા છે કરોડ લોકોને ટ્રેનિંગ
બુઝુર્ગને ટેકનોલોજી થી ડર લાગે છે ડિજિટલ દોસ્ત પ્રોગ્રામ યુવા વર્ગ બુઝુર્ગ ને ટ્રેન કરે ભવિષ્યમાં શું આવશે?
ઈ આઈ ગવર્નન્સ, બ્લોક ચેન, લેન્ડ રિકોર્ડ ડ્રેન ડિલીવરી. મોટા વર્ષ ક્લાસરૂમ આપણે સ્ટુડન્ટ શું કરી શકીએ?
હા કોવિડ સી કો સાઈબર સિક્ય્યોરિટી કન્ટેન્ટ બનાવો ગામને ટ્રેઈન કરો.
ચલો એક ગામનો અડોપ્ટ કરીએ સાચો વિચાર કરીએ કે દસ ઘર મેં યુ પી આઈ ને ડિજિટ લોટ કર શીખાવીએ. એ જે ડિજિટ લોકરની આત્મના નિર્ભર ઈન્ડિયા આપણ જો બનાવશું પણ ડિજિટલની મ મહત્વપૂર્ણ યોજના થે શેકી ભારતનેટ ગામમાં ફાઈબર ઈન્ટરનેટ મલે છે. ઓર પીજી એમ દિશા એ જે ડિજિટલ સાક્ષરતા મિશન હે ઓર ઉમંગ બારસો સરકારી મ સર્વિસ એક એપમાં આવે શે. ડિજી લોકર ડોક્યુમેન્ટ ક્લાઉડ ઓર ડોક્યુમેન્ટ અ અથાવણીમાં સ્ટોર રાખી શક્યા છે ઓર યુ પી આઈ દુનિયાનું સચો તેજ પેમેન્ટ સિસ્ટમ છે સ્વયં દીક્ષા ફ્રી ઓનલાઈન શિક્ષા પ્રાપ્ત કરાવે છે એઈ જીવન ઈ જ સંજીવની ઓનલાઈન ડોક્ટર નું તો અપોઈન્ટમેન્ટ લઈ શકો અર્થા ટ્રીટમેન્ટ બી કરી શકો એ જે જીઈ એમ સરકારી ઈ કોમર્સ ઓર જે કોવન વેક્સિન મેનેજમેન્ટ કરી શકો ઓર માય ગોર્મેન્ટ જનતાની પૂરી સરકાર એ સીધા સંવાદમાં દઈ શકો
હા બેન આ વાત તમારી સાચી રાજસ્થાનમાં ડિજિટલ ઈન્ડિયા કેવો ચાલુ છે
રાજસ્થાનમાં ભમાશા કાર્ડ પ્લસ જન આધારની સબ યોજના સીધી ખાતામાં આવે છે ઓર ઉદ ઉદયપુર માં શું ખાસ છે
ઈસ્માર્ટ સિટી મિશનમાં સીસીટીવી ફ્રી વાઈફાઈ ઓનલાઈન શીખાયત પોર્ટલ ચાલુ છે કિસાન નિમિત્ર સેન્ટર પર ઈ મિત્ર પર રાશન કાર્ડ બિજલી બિલ પેન્શન સબ એક જગહ મળે છે સ્કૂલ માં સ્માર્ટ ક્લાસ પીએમ ઈ વિદ્યા ટીવી ચેનલ પર ટેબલેટ થી ગામના બચ્ચા પણ અછી પઢાઈ કરે છે
આંગણવાડી કાર્યકર્તા ને ટેબ્લેટ પણ મળ્યા છે
હા બેન ચ્ચે બચ્ચેનું વજન ટીકા ન રેકોર્ડ અબ એપમાં છે મહિલા સ્વ સ્વસહાયતા એ લોકો વોટ્સઅપ ગ્રુપથી પ્રોડક્ટ વેચે છે યુપીઆઈ થી પેમેન્ટ લે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં રાજસ્થાનો રોલ એ છે કે જયપુર જોધપુરમાં ઇક્યુબેશન સેન્ટર્સ હસ્તશિલ્પ ઓનલાઈન બિક છે પર્યટનમાં ડિજિટલ રાયસન ટ્વિઝમ એપ ઓનલાઇન ટિકટ ક્યુઆર કોડથી સુને છે ચલો બેેનપ પાછા વાત કરા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ